કેમ છો મારા મિત્ર?
હા મજામાં છું. તમે કેમ છો? તમારી ઘરે બધા સારા છે ને?
હા અમારી ઘરે બધા સારા છે, ચાલો નહી મને એક મિત્ર મારા સફાઈ કામદાર વિશે મને જણાવોની સફાઈ ગામમાં કેમક થાય છે, તે વિશે મને જણાવો નહી.
આપણે સફાઈ રાખવી જોઈએ એ આપણા સફાઈ આપણા આરોગ્ય માટે ખુબ સારી બાબત છે, એવું જ મેં તો માનું છું બરાબર ને.
હા. સફાઈ એ ખુબ જ જરૂરી છે. સફાઈ આપણે જો ન રાખીએ તો આપણા ગ્રામ્ય વિસ્તારોમાં અને આપણી ઘરે પણ આપણે સફાઈ રાખવી જોઈએ, જેથી કરીને તે બધું સ્વચ્છ રહે જો આપણે સફાઈ ના રાખીએ તો આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. આપણા વિવિધ વિભાગો પણ ખરાબ થાય છે જેથી કરીને આપણે કેવી રીતે ગ્રામ્ય વિસ્તારો અને આપણા ઘર અને બાહ્ય રોડોને કેવી રીતે સફાઈ રાખવું જોઈએ તે વિષ મને જણાવું.
હા હા મિત્ર આમારે તો એવું છે, અમારા એક અમારા જે ગામમાં છે, એક વ્યક્તિ મતલબ એક પરિવાર હતો તેઓ એક તેઓ તેઓના ઘરમાં સફાઈ જ નહીં રાખતા હતા તો તેઓના ઘરમાં અનેક પ્રમાણની બીમારીઓ. ફેલાય ગયેલી તે ઘરના લોકો રોગોથી ખૂબ જ પીડાતા હતા, પછી એ લોકો નહી સફાઈની કાળજી રાખે નહી, ઘરની ચોખસાઈ રાખે, ન એ લોકો એ લોકો ચોખ્ખા કપડાં પહેરે ન ચોખ્ખો હેલ્ધી ખોરાક ખાય અને એ લોકોએ કઈ જ કાળજી નથી રાખતા હતા જેના કારણે એ લોકો ખુબ જ બીમાર પડવા લાગ્યા, પછી એમને તો અમે બધા અમારા ગ્રામજનો અને અમારા પરિવારે લો એમને સલાહ પણ આપેલી હતી, તો પણ એઓ એ સલાહનું પાલન નહી કરતા હતા અને પછી એ બીમારી. હે આ બીમારીમાં એ લોકો ગંભીર બીમારીનો શિકાર થઈ ગયેલા હતા, એટલે મારે તો એવું માનુંવું છે કે સફાઈ કરવી જોઈએ તમે પણ તમારા ઘરની સફાઈ બરાબર કરતા હશો ને.
હા અમે પણ અમારા ઘરની સફાઈ પૂરેપૂરી કરીએ છીએ, કારણ કે અમે જયારે કામ કરીએ છીએ ત્યારે ખૂબ દૂર ઉડે છે, અને બહારથી પણ ખૂબ જ દૂર આવે છે તે માટે અમે દિવસના બે વખત વારીએ છીએ અને પોતું પણ વારીએ છીએ જે જેથી કરીને નાના નાના બેક્ટેરિયા જમ્સ વગેરે બધું મરી જાય છે, અને અમે સફાઈ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છે જેમકે અમારા અહીંયા સાફ સફાઈ માટે કચરો પણ કચરો ઉચકવા વાળા પણ આવે છે, અને રોડ સફાઈ માટે બધી. ઘણી બધી ટેકનોલોજી આધારિત મશીનરી પણ છે, જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ જ સાફ સફાઈ રહે, અમારા વિસ્તારની અંદર પણ ખુબ જ સફાઈ રહે, અમારા ઘર પણ સાફ સુરા સાફ સુથરા રહે છે તે માટે અમે બધા આવા બધા પ્રયત્નો કરએ છે. અને તમે તમારા તહેવારો કે વગેરે કઈ બી બાબત હોય ત્યારે તમે તમારા ઘરમાં સફાઈ કરો છો મને જણાવો?
હા અમે પણ અમારા ઘરમાં દર તહેવારે વારે જારે પણ જે તહેવારો આવે દિવાળી નવરાત્રી જેવા તહેવારોમાં પણ અમે દર તહેવારોમાં અમે સફાઈ કરીએ, જેથી આપણા ઘરમાં ભગવાન આવે એવી માન્યતાને જે. આપણે સાક્ષક્ષાત સાકાર કરી શકીએ, અને તહેવારોમાં આપણા ઘરમાં જે ભગવાન આવે ચોખ્ખા ઘરમાં જ ભગવાન પણ આવે એવી વાત ના કારણે ઘરની સાફ સફાઈ હોય તો તે ખુબ સારી બાબત ગણાય છે. જો આપણે સાફ સફાઈ રાખીએ ને તો આપણું આરોગ્ય આપણા આજુબાજુના વિસ્તારનું આરોગ્ય એ ખૂબ સારું રહે જો સાફ સફાઈ રાખવી એ ખૂબ સારી બાબત છે, અને અમારા ગામમાં તો સાફ સફાઈ માટે. અ અ કચરા પેટીઓ મૂકેલી છે બિના. કચરો અલગ રાખે છે અને સુખ કચરો પણ અલગ રાખે છે અને પછી અમારા ગામમાં તો જે ગ્રામ પંચાયત નગરપાલિકા દ્વારા અ ટેમ્પાઓ અને ટટેક્ટરો કચરો લેવા માટે આવે છે. પછી તે કચરા લઈ જાય છે તો અરા ગામમાં પણ આવું બધું થતું હશે ને.
હા અમારા ગામમાં આધુનિક રીતે કચરો લઈ જવામાં આવે છે પોતાની ઘર જ બેસાલા હોય ત્યાંથી એ લોકો કચરો લઈ જાય છે અને આપડ ઉપરથી જ લખી દેવાનો રહે છે જેથી એ ટ્રેક્ટર માં જતું રહે જેથી કરીને કચરો તરત જ સાફ સફાઈ થઈ જાય અમારા ગામની અંદર. અમે ગટર પણ ખુબ સાફ સફાઈ રાખીએ છીએ તેની વર્ષો વર્ષ સાફ સફાઈ થાય છે જારે પણ ચોમાસું આવે છે તે પછી તે પહેલા તેની સફાઈ કરી દેવામાં આવે છે જેથી કરીને ગનાળામાં અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પાણી વહી જાય તે માટે અમે. પણ આ બધા પ્રયત્નો કરે છે શું વરસાદની સિઝન પેલા તમારે અહીયા પણ આવી સાફ સફાઈ જરૂરી છે.
હા વરસાદના સમયમાં તો આ બધી સફ સફાઈ કરવી જરૂરી છે કારણ કે તે સમયમાં પછી વરસાદનું પાણી ભેગું થાય અને જે ગટર ઉભરાઈ જાય એના કારણે જે રસ્તાઓ પર પાણી આવી જાય અને તે ગંદુ પાણી પછી. આપણા જે ઘરોમાં પણ ઘુસી શકે એના કારણે આપણે આ ગટરો સાફ કરવી જ જોઈએ એવું માનવું છું અને આ બધી સાફ સફાઈ રાખવી એ આપણી એક યોગ્ય ફરજ બને છે આપણી સામાજિક અને આપણી આરોગ્ય. ની દ્રષ્ટિ એ એક સારી બાબત ગણાય છે જેથી કરીને આપણે આ બધું ચોખ્ખું રાખવું એ ખૂબ જ અગત્યની બાબત ગણાય છે અને આપણે આપણા શહેરની અને ગામની સફાઈ અને આપણા ઘરની સફાઈ રાખવી એ. આપણી અને આપણા પરિવારની આપણા ગ્રામજનોની એક યોગ્ય બાબત છે જે આપણે ધ્યાન રાખવી જોઈએ બરાબર ને.
હા જો આપણે સાથો પાાઈ ન લખ તો આપણા અહયાના જે વડીલો હોય છે અથવા આપણા અંના બાળકો હોય છે તેને ખોટી.
હા ઘણી વાર તો એવી અનુભૂતિ આવે છે કે આપણે સાફ સફાઈ રાખવી જોઈએ બરાબર ને. હલો. હલો.